હલો
હલો
મારો અવાજ આવી રહ્યો છે તમને?
આવી રહ્યો છે. તમારો અવાજ તમને હમાડી રહ્યો છે?
આવી રહ્યો છે. એકદમ ક્લિયર આવી રહ્યો છે. તો હું તમને આજે જે પર્યટન સ્થળો પર જે બધા કચરાઓ નાખી જાય છે, અને જેના કારણે ઘણા મુસાફરો અને ઘણા બધા. પર્યટકો ને ઘણા બધી મુશ્કેલીઓ થાય છે તેના વિશે તમને આજે થોડું જણાવવા માંગે છું. તો આપણે જાણીએ ઈજ છે કે આપણે બધા ઘણી બધી જગ્યાએ ફરવા જઈએ છીએ અને અત્યારે તો ચોમાસાની સિઝન છે. તો આપણે ઘણા બધા એવા પર્ત સ્થળ પર્વતીય સ્થળોએ વિઝિટ કરવા જઈએ છીએ, તો અને ત્યાં જઈને આપણે જે કેમ્પિંગ કરીએ છીએ અને ત્યાં ખાવાનું બનાવીએ છીએ તો આપણે ત્યાં ગમે ત્યાં ગમ મેટા કચરો ના નાખી દેવો જોઈએ. જેથી કરીને ઘણા લોકોને મુશ્કેલીઓ પડે છે અને ત્યાંના લોકલ જે વિસ્તારના લોકો રહે છે, તેમને પણ ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. તો હું એવું માનું છું કે આપણે બધાએ ફરવા તો જવું જ જોઈએ. પરંતુ ત્યાં ગમે ત્યાં કચરો ન નાખીએ. તેની પણ આપણે દેખરેખ રાખવી જોઈએ, તો આ બધું આપણે દેખરેખ રાખીશું, તો તેના લીધે પર્યટન સ્થળો પણ ચોખા રહેશે અને આજુબાજુ લોકોને વિસ્તાર પણ પ્રોબ્લેમ આવે તમા શું માનુંવ છે આ બાબતે
આમાં આપણે હમણાંની જનરેશનને ખુબ જાણવું જરૂરી છે આ વસ્તુ આ ના કરવું જોઈએ જેથી કરીને લોકોને પ્રોબ્લેમ નથી પર્યાવરણ નુકસાન ના થાય આપડા ખેતી ને લાગતા પરિવર્તન એ પણ નુકસાન ના થાય કેમ કે તમે જાણો જ છે કે આપણે આ વસ્તુ ન સેવિંગ સેન્સ લેવા જોઈએ આપણે ગવર્મેન્ટ કચરો પટીતા પેટી માં નાખવો જોઈએ ગમે ત્યાં ફેંકવું ના જોઈએ જેમ કે તમે જાણો જ છો કે આપણા પર્યાવરણને આપણે પ્રદુષિત કરશું આપ આપણે જનરેશન ના જે બાળકો એને આપણા જે ન્યુ જનરેશન ના બાળકો આવશે એને ઘણી તકલી પડશે કેમ કે તમે જાણો જ છો એ બાબત કે આપણે આ વસ્તુમાં ન કરવું જોઈએ સેમ કે્યા આપણા આ પ્ર દૂષિતયો પ્રદુષણ પર વધારેો પડતો ભાર મૂકવો જોઈએ જેમ કે આપણે આ વસ્તુમાં ન કરવું જોઈએ એમ
તમારી તમારી વાત એકદમ સાચી છે તમે જેમ કીધું તેમ ખેતરોને પણ ઘણ નુકસાન થાય છે તેમ હું પણ એજ કહેવા માંગુ છું કે અત્યારે જે આપણે પર્વતીય વિસ્તારમાં ફરવા જઈએ છીએ તો ત્યાં આપડે જોઈએ છીએ તો ત્યાં એટલું ડેવલપમેન્ટ નથી કે રોજગારી મેળવવા માટે તેઓ બહાર જઈ શકે તો તેઓ ખેતીવાડી પર જ પોતાનું જીવન ગુજારે છે અને તેમની એન્યુઅલ ઇન્કમ જ ખેતી પરથી તે મેળવે છે તો તમે જેમ કીધું તેમ હું પણ એવું માનું છું કે આપણે એટલું કચરો ફેલાવો ના જોઈએ અને એટલું સાવચેતી ત્યાં ફરવું જોઈએ અને ત્યાં એટલી રાખવી જોઈ કે જેથી કરીને ત્યાંના જે લોકલ વિસ્તારના લોકો છે તેઓ ખેતી શાંતિથી કરી અને તેમના ખેતરોમાં કચરો ઉડીને ન જાય અને તેની ખૂબ દેખભાલ આપણે રાખવી જોઈએ તમે જેમ ીધું તેમ અત્યારે હું એવું માનું છું કે જે પ્લાસ્ટિક નો કચરો હોય છે તે અત્યારે નાશ પામતો નથી તમે પણ જાણો છો પ્લાસ્ટિકને નાશ થતા સૌથી દૂર વોરસો વરષ નીકળી જાય છે જેથી કરીને જે ખેતરોમાં પ્લાસ્ટિક ઉડીને જાય છે તેનાથી ખેડૂતોને ઘણું એવું નુકસાન થાય છે તો આ બધું ન થાય તેના માટે આપણે સાવચેતી રાખવી જોઈએ આપ જે ચીપ્સ વેફર ખએ છીએ તેનો જે કચરો હોય છે તે આપણે કચરા પેટીમાં જ નાખ જોઈએ તમાર શુંન હજ
હા વાત બરાબર છે તમારી વાત સાચી છે એકદમ જેમ કે તમે પ્લાસ્ટિક નો યુઝ પેકીટનોો એ જે વપરાશ છે એ ઓછો કરવો જોઈએ આપણે જેમ કે તમે જાણો છો કે આ બાબત આપણે ગંભીરતાથી ના લઈએ તો આપણે પાછળ જ આપણને એ નુકસાનકારક છે જેમ કે તમે જાણો છો કે આ આપણે આ વિવિધ કચરામાં કચરો રાખવો જોઈએ જેમ કે આ બાબતમાં આપણેે ઘણી બધી દેખરાખ રાખવી જોઈએુ એવું વસ્તુ છે કે જે આપણા આપણા સ્વાસ્થ્યને હાનિકારક છે
અને પ્રદુષણમાં આપણે જેમ કે તમે જાણો જ છો કે આપણે પ્રદુષિત કરશું આપણને નુકસાની છે એટલે આપણે આ દે કમાં આપડે વધારે પડતતોું આગળ પડતું રહેવું જોઈએ ને કચરો જેમ બને તેમ આપડણે ઓછો કરવો જોઈએ પ્લાસ્ટિક નો ઓછો યુઝ કરવો જોઈએ ઘણો ભાગ ન આપડે પ્લાસ્ટિક કરતા આપડે કાપડ નો યુઝ કરવો જોઈએ આ બાબતમાં આપડે વધારે તો કે્યાન આપો જોએ જેમ કે આ બાબતમાં વધારે પડતું ધ્યાન નથી આપતા લોકો અને પ્લાસ્ટિક નો વધાર પડતો ઉપયોગ અને આ પ્લાસ્ટિક નો ઉપયોગ કરવાથી આપણને નુકસાન છે તમારે શું શું કેવું આ બાબત માં
તમારી વાત એકદમ સાચી છે તમે જેમકીધું એમ આપણે જે દુકાન સામાન અવા ઈએ ખરીદી કરવાની જઈએતો આપણે કેરી બેગ નથી લઈ જતા અનેણે ત્યાંથી પ્લાસ્ટિકની બેગો માંગીેએ છે પ્લાસ્ટિકની બેગો આપણે ગમે ત્યાં નાખી દઈએ છી જેના કારણે ઘણું બધું નુકસાન થાય છે. પર્યાવરણને પણ અને આપણા સ્વાસ્થ્ય ને પણ આપણે જેમ તમને કીધું તેમ આપણે પર્યટન સ્થળો પર ફરવા જઈએ. આપણે ગમે તે કચરો નાખી દઈએ છીએ જેના લીધે મચ્છરોનો બ ઘણા માત્રામાં ઉપયોગ થાય છે. અને તેના લીધે આજુબાજુના વિસ્તારના જે રહેતાણી રહેવાસીઓ છે તેમને ઘણું ાન થાય છે તેઓને ઘણા બધી બીમારીઓનો સામનો કરવો પડે છે જેમ કે તમે જાણો છો મચ્છરો વધવાથી મેલેરિયા જેવા રોગોને ઘણી માત્રામાં વધારો થઈ તો તેના કારણે તેઓને ખુબ નુકસાન થાય છે તો આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે . મોજ માણવા માટે અને એન્જોય કરવા તો જઈએ જ છે. પરંતુ ત્યાંના જે આજુબાજુના રહેવાસીઓ છે જે લોકલો છે તેમનું આપણે ખુબ માત્રામાં ધ્યાન રાખીએ તો એ સારામાં સારું રહેશે એ‌ તો હુ તો એમ જ કવા માંગુ છું કે આપણે ફરવા તો જોઈએ છીએ પણ આપણેે ત્યાં ચોકસાઈ નું પણ ધ્યાન રાખીશું. તો તે આપણા માટે ખુબ સારું રહેશે અને આજુબાજુના લોકો માટે પણ સારું રહેશે તમારે શું માન છે આ બાબત.
આ બાબત આપણે વધારે પડતું ધ્યાન આપવું જ જોઈએ. જેથી કરીને આપણને આ વસ્તુમાં નથી ક પેલું ને મચ્છર નો પેદાશ વધારે પડતો થાય છે. અને એના કારણે આપણા નાના નાના બા બાળકોને આ બીમારીનો ઘણો સામનો કરવો પડે છે અને એ બાબતમાં આપણે વડીલો વડીલો તો શીખાવતા આવ્યા જ છે પણ હમણાં જનરેશન ના લોકો હમણાં નથી સમજતા. જેમ કે ગમે ત્યાં કે સ્મિંગ સેન્સ ભૂલી જાય છે અને ગમે ત્યાં કચરો ફેેકે છે. આ બાબતને આપણે જ વધારે પડતું ધ્યાન આપવું જોઈએ જેથી કરીને આપણે આપણે પરિવાર ને બચાવી શકીએ અને આ બાબત આપણે વધારે પડતી શક્યતા ઓછી થઈ જાય અને પ્લાસ્ટિક નો જરૂરત તો વપરાશ અને આપણા મોદી સાહેબ એ કહ્યું છે કે પ્લાસ્ટિક નો યુઝ ઓછો કરવુ. અને પ્લાસ્ટિક પોલીથીન જેમ બને એમ ઓછો કરવો અને કાપડનો વધારે પડતું ઉપયોગ કરીને આપણે આપણા દેશનું બચાવી શકીએ છે અને આ બાબતે આપણેે ઘણું ધ્યાન આપવું જોઈએ. તમારે શું કહેવાય આ બાબતમાં
તમારી વાત એકદમ સાચી છે આપણે જેમ જયારે અત્યારે દ્વારકા ગયા હતા ત્યારે જોયું જ હતું કે ઘાટ પર આપણે જોયું હતું કેટલો બધો કચરો સાઈડમાં એકઠો થઈ ગયો હતો જેને કોઈ સરકારશ્રી દ્વારા ખહાડવામાં પણ નથી આવતો અને તે ત્યાંને ત્યાં પડી રહે છે અને તે જલ્દી સડતો પણ નથી તેમાં આપણે જોયું હતું કે ઘણા ભાગ નો કચરો પ્લાસ્ટિક નો હતો તો તે પ્લાસ્ટિક તમે જાણો છો કે અત્યારે જલ્દી સડતું પણ નથી અને જલ્દી નાશ પણ નથી પામતું જેના કારણે - -આજુબાજુના જે વિસ્તારના લોકો છે તેમને ઘણી બધી નુકસાન થાય છે પરંતુ પ્રકાશશ્રીઆ બાબત ધ્યાનમાં જ નથી રહેતી આપણે વાત પણ કરી હતી કે આપણે સરકાશ્રી ની માગણી કરવી જોઈએ આ એક પર્યટન સ્થળ છે, અને શ્રદ્ધાળુઓ અહીં ખૂબ ઘણી માત્રામાં આવે છે તો તેઓ માટે જો ચોકસાઈ હશે તો તેઓ ઘણી માત્રામાં આવશે અને તેઓ શાંતિ થી દર્શન કરી શકશે તો હું એવું જ માનું છું કે આ જે આજુબાજુ કચરો થાય છે જે અ સરકાર શ્રી દ્વારામાં ન કરવામાં આવે તો જે ગામના બીજા વિસ્તારના જે લોકો છે લોકલ તેઓએ કરવું જોઈએ. તમારું શું માનવું છે આ બાબતે
હા લોકોએ કર કરવો જ જોઈએ અને સરકાર શ્રી એ વધારે પડતું ધ્યાન આપવું આપ જોએ અને આપ આપણે સ્મિંગ સેલ્ફ ભૂલી જઈશું ને આપણે કચરો ફેકશું એ તો નહી ચાલે ને પછી એટલે આ બાબતમાં આપણે પણ થોડું વધારે પડતું ધ્યાન આપવું જોઈએ અને સરકાર શ્રી ત કચ છે પણ સરકારથી આજુ વધારે ધ્યાન આપે તો જેમ કે કેમેરા લગાવે, દંડ ચુકાવેે તો આપણા લોકોમાં સિવિલ સેન્સ આવશે અને આ બાબતમાં ઘણું વધારે બટું ધ્યાન આવે જેમ કે આ તમે કહી રહ્યા છો કે આપડે દ્વારકા ગેલ્લા એ પર તો એકદમ સાચી છે અને ત્યાંનો કચરો જોઈને આપણને જ ગંદગીનો એહસાસ થાય છે અને આપણને જ ખરાબ લાગે છે એ વસ્તુ પણ આપડે વધારે પડતું ધ્યાન આપવું જોઈએ કેમ કે આપણને આ વસ્તુ નથી ગમતું ને આપડ એ કચરો ફેંકીએ એ કચરો જોઈને આપો નેને પેલું અનુ પેલું થાય છે તેના કરતા આપડે કચરા પેટીમાં જ નાખીએ તેના. એ વસ્તુ આપડણે વધારે ધ્યાન આપવું જોઈએ. તમારે શું કેવું એ બાબતનું.
તમે જેમ કીધું એમ આપણને કચરો નથી ગમતો તેમ બીજા લોકોને પણ નથી ગમતો અને જો આપણને જ કચરો નથી ગમતો આપણે ગમે ત્યાં કચરો ના નાખવો જોઈએ જેથી કરીને બીજા તો કચરો આપણને જોઈને બીજા શીખે છે. જેમ તમે કીધું તેમ આજની જનરેશન જે છે એ મોટા ઉપરથી બધું શીખે છે અત્યારે હવે જોવા જઈએ તો નાના બાળકો આપણને જોશે અને આપણને જોઈને કચરો ગમે ત્યાં નાખશે તો તે ખુબ નુકસાનકારક છે. આગળની પેઢી માટે તેઓને આપણે નાનપણ શીખવવું જોઈએ કે તેઓએ ગમે ત્યાં કચરો નહીં નાખવો કચરો કચરા પેટીમાં જ નાખવો અને કરીને તેઓ નાનપણ થી જ બધું શીખશે તો તેઓ આગળ જતા આવું ગેરકાયદેસર ન કરશે. તે કચરો કચરા પેટીમાં નાખશે તો હું તો એવું માનું છું કે અત્યારની જે પેઢીઓ કે આપણા પાછી જ શીખે તો આપણે એમને શીખવું જોઈએ કે કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ અને આપણે જોવા જી એક તો ઘણા બધા પર્યટન સ્થળો પર લોકો કેમ્પિંગ કરે છે, અને નાઈટ આઉટ કરે છે, અને જે કચરો બધો હોય છે જે, તેમને ખાવાનું બનાવ્યું હોય છે અથવા જે તે આછમાં ખાય છે. જે ડીશ માં ખાય છે પેપરડીશ તેઓ ગમે ત્યાં નાખી જાય છે તો તે એ તે ઓ કેરી બેેગ લઈ જવી જોઈએ અને તે કેરી બેગમાં કચરો ભરીને લાવીને જ્યાં તેઓને રસ્તે ડસ્ટ બિન મળે ધ્યાન આપવું જોઈએ તમારું હુ માનવું છે આ બાબતે
હમ હા એ વાત સાચી છે, અને આપડણે સ્કૂલોમાં પણ એ રીતના ચલાવું જોઈએ કે આપડણે સ્કૂલ લો માં પેહલે થી એવું શીખવુ જોઈએ કે કચરો કચરા પેટી તેમાં નાખવો જોઈએ એ રીતના બધી પ્રોત્સાહિત બાળકોને આ પહોચવી જે કરીને જેથી કરીને. બાળકોમાં સ સેન્સ આવશે અને બાળક જ પેલેથી આ વિચારશે કે આપણે કચરા કચરા પેટીમાં નાખવાનું જેથી કરીને એ બહાર નથી નાખે જેમ એ લોકોને જ્ઞાન આવે. તેમ એને વધારો કરતો આપણને આપણને જેમ જ્ઞાન મળે એ રીતના એ બીજા લોકોને જેમ મળશે અને જે હમણાં જનરેશન છે એ વધારે પડતી ધ્યાન આપતી જ છે બટ એમાં કેવું છે કે હમણાં લોકો વૃદ્ધ વૃદ્ધ વ્યક્તિઓ અમુક અમુક અમુક લોકો છે એ
અમુક લોકો એ કચરા પેટીમાં નથી લાગતા અને સિવિકસસ ભૂલી જાય નદીઓ કચરો લખે છે ગમે નદીઓને પ્રદુષણ કરે છે. અને દરિયા માં જે જેથી કરીને માછલીને નુકસાન થાય છે એ બધું ઘણું આપણે શીખવું જોઈએ પણ એ તમારે શું કેવાય એ બાબતમાં
તમારી વાત એકદમ સાચી છે અત્યારના જે લોકો છે એવ ત્યારનામાં એવું. કે પહેલા ના લોકો જે છે એ પૂજા ન પ જે સ્વામી જે તરફ પાણીમાં નાખતા હતા પરંતુ અત્યારના જે લોકો છે તેઓ ગંદુ પાણી તેમાં છોડી દે છે. વાળા અથવા તેઓ ઘણું બધું નુકસાન કરે છે. નદીઓના અને અત્યારના તમે લોકો જુઓ તો ઘણા બધા લોકો જેનું રેસ્ટોરન્ટ એવું બધું ચાલે છે તેઓ જે કચરો હોય છે તે બધો કચરો ન નાખી જાય છે જેથી કરીને તેમાં ઘણા બધા ઝેરી પદાર્થો પણ હોય છે તેવા ઘણીધી માછલીઓને નુકસાન થાય છે અથવા ઘણી બધી માછલીઓ મૃત્યુ પામે છે અને તેઓની ડેથ તેઓની ડેથ થઈ જાય છે અને જેના લીધે ઘું બધું નુકસાન પ્રકૃતિને થઈ રહ્યું છે તેઓ સમવું જોઈ કે તેઓ પ્રકૃતિની રક્ષા કરે પરંતુ પ પ્રકૃતિના ભ બને અને તે પ્રકૃતિ ને નુકસાન ન કરે તો હું તો એવું જ માનું છું કે જેમ બને તેમ આપે પકૃતિ ને વધારે સાચવીશું તો તે આપણા માટે જ સારું રહેશે તમાર શું માનવું છે આ બાબતે.
પ્રકૃતિ ને આપણે સાચવવાની જરૂર છે. અને પ્રકૃતિને જેમ સાચવશો એમ આપણે આપણે જેમ વિચારશું એમ આપણી પ્રકૃતિ સારી રહેશે અને પ્રદૂષિત થશે આ બાબને આપડે વધારે પડતું ધ્યાન પૂછ આજ આપે મતલબ પર્યાવરણ આપણેને બચાવશું અને પ્રદુષિત કરશો અને આપણે જમીન માંથી તો કઈ ઊંશે જ નહીં ને ખાાસું નહીિ તો આપણે જીવશું કેવી રીતના એ બાબતમાં આપણે જ વધારે પડતું ધ્યાન આપવું જોઈએ એ બાબત આપ આપણે વધારે પડતું ધ્યાન આપવું જોઈએ જેથી કરીને આપણને નુકસાની ના થાય આપણને કોઈ હાનિ ના જેમ કે આપણા સ્ સ્વાસ્થ્યને આપ કોઈ નુકસાાનની ના થાય એ બ બધી બાબત આપણે વધારે પડતું ધ્યાન આપવું જોઈએ જેથી કરીને આપણે આ બાબતને આપણે ઘણું માનસિક રીતના લઈ અને આ વસ્તુ આપણે સ્વાસ્થ્ય સારું